શું કરો તમે?
કઈ નહી બેસેલી છું હમણાં તમે શું કરો છો?
હા હા હું પણ બેસેલી છું અહિયાં બસ એમ જ. અને છેન ટીવી જોયા કરું તમારો દિવસ કેવો ગયો આજે?
બકવાસ જ એટલે ઠીકઠાક જ ગયો છે એટલો પણ સારો નથી ગયો.
અચ્છા હા અને મારું પણ એમ જ. ઠીકઠાક ગેલો છે વધારે.
તમારું એ પૂછવાની જ હતી કે તમારું દિવસ કેવો ગયો?
હા એજ. મારો પણ દિવસ છે ને એમ જરાક સારું એમ ખરાબ પણ નહી કહી શકે. સારો જ ગયો છે બસ બપોરે જરાક. મમ્મી ખીચવાતા હતા એજ અને સવારે તો મેં તમને મારી દિનચર્યા કહું હા ને હું સવાર થી સાંજ શું કરુ. પછી તમે તમારી કેજો.
હા બરાબર ધીરે ધીરે હા હા.
એક તો છે ને હું સવારે કેટલા વાગે ઊઠી? સાત પંદર બાજુ તો હું ઊંઠી હા ને પછી એમ તો મારી મમ્મી એ મને ઉઠાડવા આવી ગઈ હતી સાત પંદર બાજુ કે નેહા ઓની ઉઠ ઉઠ ઉઠ કરીને. પછી મેં કીધું મમ્મી પાંચ મિનિટ એક તો બઉ ઊંઘ આવે ને તો એમાં પાંચ મિનિટ પાંચ મિનિટ કર્યા કરે. પછી પાંચ મિનટ ની છે ને. સાત ત્રીસ થઈ ગઈ પછી છે ને સાત ત્રીસ વાગે હું ઊઠી.
બરાબર
પછી ઉઠી ને જરાક વાર સુધી એમ ખાટલા પર બેસેલી હતી પછી બેસેલી હતી ને પછી ઉઠીને ઉપર વાળા રૂમમાં ગઈ. બ્રશ પેલા તો બ્રશ કર્યું હું બ્રશ કર્યો પછી નાહવા માટે ગઈ. નાવા માટે જવા પેલા કપડા લીધા પછી શેમ પુ લીધું વાળ ધોવાનું હતું ને આજે રવિવાર તો વાળ ધોવા માટે શેમ્પ બોલી તો પછી એજ સરખી રીતે એમ થઈ ગયું બધું કામ એ બધું. નાવા ધોવાનું એ બધું પછી નીચે આઇવિ નેતો કપડા ધોવાના બાકી હતા તો પછી મેં કપડા ધોયા મારા કપડાં પણ ધોવાઈ ગયા એના પછી હું છે ને ભગવાનની પૂજા એટલે મારી બેન ને કરવાનું હતું બેને કરી તેને